હલો હલો, કેમ છો?
તમે તમે કેમ છો?
બસ મજામાં કેમ કેમ યાદ કર્યા?
અ તો મને બેઠા હતા તો વાત કરતા હતા કે અમુક લોકો કેવું કે સંયુક્ત પરિવાર અરે અમરીવારમાં રહેતો કેવું નહી એમ અલગ અલગ બધાને
હા આજકાલ તો આમ શહેરોમાં બધા એકલ પરિવારમાં રહેતા હતા. થઈ ગયા પણ હમણાં આજ સુધી ગામડાઓમાં પણ બધા આ સંયુક્ત પરિવાર સાથે જ રહેતા હોય છે.
હા સાચી વાત છે અને પરિવાર કેવું કેક સમાજનો પાયો છે અને આપણે મોટાભાગે ભારતમાં બે પ્રકારના જ પરિવાર જોવા મળે સંયુક્ત પરિવાર ગયા તો એક કલ પરિવાર ને સંયુક્ત પરિવાર એટલે માં બધા જોડે રહેતા હોય કાકા દાદા દાદી અને બધા જોડે રહેતા હોય, તો ઘર ભરેલું અને સારું સારું લાગે પરિવારમાં કેવું હોય કે આમ પ્રેમ એકતા અને સહકારની ભાવના હોય એકબીજા લોકો વચ્ચે બધા એકબીજાને મદદ કરે અને સૌથી સારી વાત તો એ છે, કે નાના બાળકોને અ વડીલો એમના દાદા દાદી સાથે રહે રહેવા મળે એમના પાસે સાથેથી સંસ્કાર અને જીવનના મૂલ્યો શીખવા મળે અને મુશ્કેલીના સમયમાં પણ એકબીજાને સંયુક્ત પરિવાર હોય તો આપણે મદદ કરી શકીએ અને જવાબદારીઓ કેવું કે વહેંચાઈ જાય સંયુક્ત પરિવારની અંદર
હા, એ તો સાચી વાત છે અને ભારતીય સંસ્કૃતિમાં પણ આમ પરિવારને ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. પેલાના સમયમાં હા પહેલાના સમયમાં મોટાભાગના લોકો સંયુક્ત તો પરિવારમાં જ રેતા હતા દાદા દાદી લઈ લો કાકા કાકી લઈ લો ભાઈ બન છે અને અન્ય જે સગાઓ છે એ સાથે મળીને એક જ ઘરમાં રહેતા હતા, પરંતુ સમય બદલાતા આજે એકલ પરિવાર નું પ્રમાણ પણ આમ વધી રહ્યું છે.
હા, પણ હવે એકલ પરિવારમાં પણ કેવું છે કે લોકોએ નોકરી માટે કે તો પછી ભણવા માટે પોતાના પ્રિયજનોથી દૂર રહેવું પડે છે, પોતાના કામ માટે અલગ અ શહેરોમાં અને એકલ પરિવારમાં પણ અમુક ફાયદા છે, જેમ કે સ્વતંત્રતા વધુ મળે એમને અને પોતાના નિર્ણય સરળતાથી લઈ શકાય જ્યારે આપણે સંયુક્ત પરિવારમાં રહેતા હોય તો પછી બધાને પૂછવું પડે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા જો બધાને અનુકૂળ આવે છે કે નહીં અને આપણેે જો એકલા રહેતા હોય એક પરિવારમાં તો આપણે આપણો નિર્ણય જાતે લઈ શકીએ. અને ઓછા સભ્યો હોય તો ખર્ચ અને આયોજન પણ સરળ બને
હા, એ તો સાચી વાત છે.
હા,
હ એક જ પરિવાર એટલે તો આપડે આમ માતા પિતા ને બાળકો ન નાનો પરિવાર.
હા, સાચી વાત છે અને સંયુક્ત પરિવારના અમુક ગેરફાયદા એવું થાય કે પછી વ્યક્તિગત સ્વતંત્રતા ઓછી થઈ જાય અને ઘણીવાર મતભેદના રીતેે ઝઘડાઓ પણ થતા હોય છે, ને આપણે આગળ વાત કરીએ એમ કે બધા નિર્ણયમાં બધાની સહમતી હોવી જરૂરી છે.
હા, એ તો સાચી વાત છે.
હા,
હ ઘણા લોકો આમ સાથે રહેવાને કારણે મતભેદ ને વિચારોમાં તફાવત ક્યારેક વ્યક્તિગત સ્વતંત્રતા નો અભાવ પણ આવી અનુભવાય છે, સંયુક્ત પરિવાર માં
હા હા, સાચી વાત છે, એ જ અને પણ એક જ પરિવારમાં પણ અમુક વસ્તુ તો એવી છે, કે જેમ કે, વડીલોનું માર્ગદર્શન ના મળે બાળકોને, બાળકો જયારે નાના હોય અને સંયુક્ત પરિવારમાં રહેતા હોય તો દાદા દાદી પાસેથી વાર્તાઓ સાંભળતા હોય છે, જે અમુક જીવન મૂલ્યો શીખતા હોય છે, સંસ્કાર અમુક મળતા હોય છે, એ એકલ પરિવારમાં બાળકોને ન નહીં મળી શકતું. અને મુશ્કેલીના સમયમાં કેવું કે સહારો પણ ઓછો મળે હવે આપડે સંયુક્ત પરિવારમાં રહેતા હોય તો તરત જ આપણને સહારો અને મદદ મળી શકે પણ હવે આપણે એકલ કોઈ બીજી શહેરમાં રહેતા હોય તો બીજા શહેરમાં આપણા પરિવારજનોને આવતા તા પણ ઘણો ટાઈમ લાગે અને એ લોકોનો સહારો પણ ઓછો મળે આપણને.
હા એ તો સાચી વાત છે. અને એકલ પરિવારમાં કેવું વ્યક્તિને વધુ સ્વતંત્ર સ્વતંત્રતા તો મળે પણ એ નિર્ભણ પણ એમના ઝડપથી લઈ શકાય છે.
હા અને એ નિર્ણયો ઓકે, ઓકે. અ એ એમના પોતાના હોય છે, એમને કોઈ બીજાને પૂછવું નથી પડતું. ને એમ એકજ પરિવારમાં થોડા ઝઘડા અને મત ભેટ પણ ઓછા થાય છે.
હા પણ એકલ પરિવારમાં અમુકવાર કેવું કે જો માતા પિતા તા બંને નોકરી કરતા હોય તો બાળકોને પણ આમ ઘણી વાર એકલતા તા અનુભવાતી હોય છે, પછી વડીલો નો અનુભવ અને માર્ગદર્શન પણ આમ ઓછું મળતું હોય છે, અને મુશ્કેલી ના સમયમાં સહારો આપનારા લોકો પણ એમની સાથે ઓછા હોય.
અ અને જો માતા-પિતા તમે કીધુ એમ બંનેઓજ નોકરી કરતા હોય બાર તો પછી બાળકોએ બધું જ કામ નાનપણથી જ એકલાએ કરવું પડતું હોય છે. ને તમે કીધું એમ બાળકો પણ ઘણી એકલતાનો અનુભવ અનુભવ કરે છે.
હા એતો સાચી વાત છે. અને આજના સમયમાં તો ઘણા વૃદ્ધ માતા-પિતા પણ આમ એકલા રહેેતા હોય. કારણ કે તેમના બાળકો નો નોકરી માટે બીજા શહેરમાં રહેતા હોય છે. તેથી પરિવારમાં આમ લાગણી સમય અને સંબંધોનું મહત્વ પેલા કરતા આમ ઓછું થઈ ગયું છે.
સાચી વાત છે અને એના લીધે ઘરડા માતા પિતાએ પણ બધું કામ જાતે કરવું પડે છે. ક્યાં તો પછી કોઈક બહારથી આવીને કરી જાય છે પણ આપણાં બાળકો આપણા માટે કરે અને કોઈક બહારથી આવીને કરે તો ઘણો ફરક પડી જાય છે. એનાથી.
હા એતો સાચી વાત છે.
હા.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
અને એમાં પઇ એવું પણ હોય છે. કે માતા પિતાને પોતાના બાળકોને યાદ આવતી હોય છે. તો પણ એ લોકો મળવા નથી જઈ શકતા અને છોકરાઓ પણ એમના નોકરી કરતા હોય છે. બહાર એટલે એ લોકો પણ મળવા નહીં આવી શકતા.
હા એ તો સાચી વાત છે.
હા તો
અને અમુક વાતો. અમુક વતો. કેવું કે સંયુક્ત પરિવાર હોય ને અને જો તમને અ સપોર્ટ કરતો હોય ને તો આપડી જે માનસિક સ્થિતિ છે ને એ પણ આમ સારી રે તમે એમની સાથે પોતાની વાત શેર કરો કે પોતાની જે તકલીફ છે વાત જણો એ લોકો તમને સહારો આપતા હોય છે એના કારણે આપણું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેતું હોય છે.
હ સાચી વાત છે અને સંયુક્ત પરિવારમાં બધા લોકો વચ્ચે એટલો પ્રેમ પણ પ્રેમ અને સંબંધો પણ એવા સારા બંધાય છે અ એકલ રહેતા હોય છે તો આપણું પ્રસંગ એ મળવાનું થતું હોય છે તો આપણા એટલા સંબંધો પ્રેમભર્યા નથી હોતા કોઈક આપણે બસ જ્યારે પ્રસંગોમાં મળવાનું થાય ત્યારે વાતો થતી હોય છે અને પછી છૂટા થવું પડે છે પણ સંયુક્ત પરિવારમાં તમે રોજ એ લોકો જોડે રહ રહેવું છું અને સંબંધો સારા એવા સચવાઈ રહે્યા છે
હા હા
હા
એટલે મારા મતે તો આમ કહું ને તો પ્રશ્ન એ નથી કે સંયુક્ત પરિવાર સારો કે એકલ પરિવાર સાચો પ્રશ્ન તો આમ એ છે કે પરિવારના સભ્યો વચ્ચે જે પ્રેમ છે આદર છે અને સમજણ કેટલી છે જો પરિવાર માં વિશ્વાસ અને લાગણી હોય તો નાનો પરિવાર પણ આમ સુખી બની શકે છે અને જો પ્રેમ ન હોય તો મોટો પરિવાર પણ આમ સુખી રહી જહી
સાચી વાત છે તો ખૂબ સાચી વાત કીધી તમે અને કેવું છે કે કયો પરિવાર વધુ યોગ્ય છે તમે કીધું એ જરૂરી નથી પણ માં એવું છે કે આજના સમયમાં નોકરી અભ્યાસના અને સ્થળાંતરના કારણે લોકો એકલ પરિવારમાં રહે પરંતુ પરિવારના મૂલ્યો પ્રેમ અને સહકારને આજે પણ ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે
હ હા એ તો સાચી વાત છે
હ અને બંને પરિવારના પોતાના ફાયદા અને ગેરફાયદાઓ છે પરંતુ પરિવારનો પ્રકાર ગમે તે હોય પણ પ્રેમ વિશ્વાસ અને આદર સહયોગ હોય તો પરિવાર સુખી અને સફળદરે
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે
હા
અને એમ કહ તો એ પણ ચાલે કે સંયુક્ત પરિવાર હોય કે એકલ પરિવાર બંનેનું સાચું સૌંદર્ય પ્રેમ વિશ્વાસ અને સહકાર અને સંસ્કાર માં જ છે પરિવાર નું આમ કદ નહી પરંતુ પરિવારના સભ્યોના હૃદયની વિશાળતા જ મહત્વની છે
હા સાચી વાત છે કોઈ પણ પરિવાર હોય પણ એમાં પ્રેમ વિશ્વાસ અને સહકાર ના હોય તો એનો કોઈ મતલબ નથી
હા એ તો સાચી વાત છે એટલે આમ જે ઘરો જે ઘરમાં આમ પ્રેમ આદર અને એકતા હોય તે જ ઘર આમ સાચા અર્થમાં પરિવાર બનતું હોય છે
સાચી વાત છે જેમ તમે કીધું કે કદ મહત્ત્વનું નથી પ્રેમ અને વિશ્વાસ સહકાર મહત્ત્વના છે
હા
હમ અને સંયુક્ત પરિવાર અને એકલ પરિવારમાં એક મોટો ફરક પડે છે કે સંયુકટ પરિવારમાં લોકો બધા ભેગા મળીને કહેતા હોય છે ભેગા જમતા હોય છે અને આખા દિવસના અંતે એ લોકો પોતાના દિવસની ચર્ચા કરી શકે છે સુખ દુઃખની વાતો કરી શકે છે હવે એકલ પરિવારમાં તમે કીધું એમ માતા પિતા બંને નોકરી કરતા હોય છે તો એ લોકોને જોડે બેસીને જમવાનો એકબીજાની વાત સાંભળવાનું અને પોતાના સુખ દુઃખની વાત કરવાનો સમય મળતો નથી
હા ને એના કારણે જામ બંને વચ્ચે અમુક વાર તો માતા પિતા વચ્ચે પણ મતભેદ તતા થતા હોય છે એ ના સારું કેહેવાય એટલે આમ તમે સંયુક્ત પરિવાર લો એકલ ર બને બંને પરિવારમાં જો માણસો વચ્ચે પ્રેમ હોય ને તો કોઈ પણ પરિવાર સારો
અને તમે કીધું એમ સંયુક્ત પરિવાર અને એક જ પરિવારમાં એવું થાય છે કે માતા પિતા અને બાળકો વચ્ચે પણ ઘણી વાર અંતર થઈ જાય છે
હા એી વાત છે
સારું ચાલો વાતો તો ચાલતી જ રહેશે
હા હા
હા